હલો
હેલો કેમ છો? શું ચાલી રહ્યું છે?
બસ કાઈ નહી મને એવું લાગે છે કે જીવનમાં આપડે અ ત્રણ વખત ભોજન કરવાનું અને એક વચન એક વખત ભજન કરવાનું કેવી ટેવ છે ને
અ મને એવું લાગે છે કે ભોજન અ ઘણીક વાર ભોજન માત્ર ભૂખ સંતોષવાનું સાધન નથી. એટલે ભોજન આપણા સ્વાસ્થ્ય સંસ્કૃતિ લાગણીઓ અને જીવનશૈલી નું એક મહત્વ પૂર્ણ ભાગ પણ છે અને ખરેખર આજે રોજે આપણે સવારે ઉઠીએ ને એટલે જમવામાં શું બનાવાનું? એમ વિચાર તો લોકોને આવે જ છે એટલે ઘણીક વાર મને એવું લાગે છે કે આપણે અમ કહેવાય ને કે ભોજન માત્ર ને માત્ર સ્વાદ માટે નથી એટલે આપણે જે ખાઈએ છીએ ને તે જ આપણા શરીર અને મનને ઘડે છે અને તેથી જ આપણા વડીલો કેતા તા કે કેવુ ને કે જેવું અન્ન તેવું મન એટલે આજની દોડ ભરી જિંદગીમાં લોકો ઝડપથી ખાઈ લે છે પરંતુ શાંતિ ભોજન લેવાનું ભૂલી ગયા છે મોબાઈલ જો તા જોતા ટીવી સામે અથવા ઉતાવળમાં જમવું હવે સામાન્ય બની ગયું છે. અ ઘણીક વાર આપણે જોઈએ છીએ કે નાના નાના છોકરાઓ કે પછી ઈવન ઘરના જે મોટા વડીલો પણ છેને એને પણ ટીવી ટીવી ટીવી અડાવવા કે પછી કેવાય નેકે જમતું જ નથી ભોજન કરવાનું એટલે અ જો આપણે આપણા દેશની પણ વાતો કરીએ ને તો આપણા દેશમાં દરેક પ્રદેશનું ભોજન અલગ છે. એટલે કે સાદું ભોજન ગુજરાત નું આપડે એમ કહી શકાય કે આપણું ભોજન સાદું હોય છે પંજાબ નું આપણે કહી શકાય કે સમૃદ્ધ ભોજન દક્ષિણ ભારત ની વાનગીઓ અથવા રાજસ્થાનની પરંપરાગત થાળી એટલે દરેક માં ત્યાંની સંસ્કૃતિ અને પરંપરાની સુગંધ આપણને જોવાને મળે છે. જો મારા ઘરની વાત કરું ને તો મને એવું લાગે છે કે મારા મમ્મી એટલે એમ કેવાય ને કે સાઉથથી છે. પપ્પા રા એમ રાજસ્થાનથી છે અમે લોકો ગુજરાતમાં પણ રહ્યા છીએ. તો મને એવું લાગે છે કે અમારા ઘરમાં એકદમ ફ્યુઝન છે તો ઘણીક વાર દાલ બાટી તે ચૂરમાં બને છે ઘણીક વાર કેવાય ને ઈડલી, ઢોસા, સાંભર એ વણે છે ક્યારેક ખાંડવી અને ઢોસા શું અ બોલાય અ આ ઢોકલા વણે છે એટલે થેપલા વણે છે એટલે આ એટલી બધી વાનગીઓ હોય છે ક્યારેક ક્યારેક પનીર કોફતા, પનીર મસાલા, પનીર એ પનીર તે, એને ક્યારે જો આપણે ભાત ની પણ વાતો કરીએ ને તો ભાતમાં પણ એટલે ડર્જનો વેરાયટી ટી અમારા ઘરમાં બને જ છે. તો મને એવું લાગે છે કે આપણું જે દેશ છે આ ભોજન ના વિષયમાં કેટલું સમૃદ્ધ છે આપડણે કોઈ પણ નવા રાજ્યમાં જઈએ કોઈ પણ નવા ગામમાં જઈએ આપણે કોઈના ઘરમાં પણ જઈએ ને તો આપણને કેહેવાય ને કે ભોજન પીરસવામાં ક્યારે કોઈ પણ જે માણ મણવાર હોય છે એ લોકો ક્યારેય પાછા પડતા નથી એટલે અ ખાવાનું મને એવું લાગે છે કે માત્ર ને માત્ર પેટ ભરવા માટે નથી પણ કેહેવાય ને કે આ આપડું મન ભરવા માટ તે આપણું આપણું અ એટલે આપણું અ મન અને ઘર. અને કહેવાય ને કે સુખ શાંતિનુ એક પ્રતિક છે તો તમને શું લાગે છે ભોજનના વિષયમાં.
સાચું સાચું કીધું હો તમે એકદમ. કે ત્રણ વખત ભોજન અને એક વખત ભજન એ તો મને પણ ગમ્યું સાચે. કે કહેવાય ને કે પ ભોજન એવી વસ્તુ છે ને મને તો લાગે છે કે બધા જ અ લોકો કોને મતલબ કેને જમવાના પ્રતિ એટલી લાગણી તો છે જ નહી તો જુઓ ને કેટલા નવા-નવા મતલબ જગ્યાઓ ખુલે છે જ્યાં નવી-નવી વસ્તુઓ મળે છે. અને બધા મને લાગે છે બધાના ઘરમાં તો એવું હશે જ કે સરસ-સરસ નવું નવું જમવાનું. અ બને છે વાનગીઓ બને છે. છે અને આપણે બધાને જ એક મને લાગે છે કે અ કહેવાય ને કે સરસ જમવાનું મને લાગે બધાને બહુ ગમે એટલે કે અલગ-અલગ પ્રદેશનું આપણે જોઈએ તો જેમકે સાઉથ ના જગ્યા છે દક્ષિણ ભાગમાં જાય, ઉત્તર ભાગમાં જાય આપણે તો બધાનું તો એને અલગ બધાનું પાણી એક અલગ હોય છે, ત્યાંનું ભોજન અલગ હોય છે, સ્વાદ અલગ હોય છે. તો કેટલી મજા આવતી હોય ને જમવામાં. કે મતલબ ત્યાંનો સ્વાદ હમાંમણા અ હૈદરાબાદ ગુમ ગયા તા. ત્યાં તમને સાચું કહું તો શું સ એટલા સરસ ભાત તમને કહું ત્યાંના કે ત્યાંની ઇડલી ની વાત કરું હું તો મતલબ એમ લાગે ને કે પાણી જેવું આમ મોઢામાંથી આમ વયું જાય આમ કે ને કે સીધું ગળામાં ઉતરી જાય એ. અને આમ એટલો સંતોષ મળે ને આમ એની સુગંધ કહેવાય ને. તો એટલું એટલી મજા આવતી હતી એમ લાગે કે આપડણે એ જ જમ્યા કરે. કહું ને એ લોકો એટલા બધા તમને ભાત આપે. આપણે એમ થાય બાપરે અટલા ભાત આપણે કેમ ખાઈ શકવાના. પણ જયારે આપણે ખાવાનું ચાલુ કરીએ ને. તો સીધું મતલબ કેવાય ને કે સીધું પેટ સુધી વહ્યું જાત. તો એ એની સુગંધ હાથમાંથી જાય નહી. તો એટલું સરસ મસ્ત ત્યાંનું જમવાનું અને આપણે કોઈ ઉત્તર સાહેબ તમે ગુજરાત બાજુ તમે જેમ વાત કરી. તો સાચે બહુ જ સરસ છે ત્યાંનું પણ મે જેમ કે જમ્યું ત્યાં કેવું છે થોડું મને લાગે છે મીટ મીઠી વસ્તુ ભી ગએડી વસ્તુ તો આપડે કેને સાકર ખાંડ વાળી વસ્તુ વધારે ઉપયોગમાં લાવે છે બધા. અને આપડે બેસન વાળી વસ્તુઓ પણ વધારે હોય છે. તો એ પણ બહુ મજા આવે છે ખાવાની કેમકે ત્યાંનું પણ થોડું અલગ સ્વાદ હોય છે. અને તમે એક વસ્તુ અ જો તમને મને લાગે છે નોટિસ પણ કરી હશે. કે એક ભાગમાં જે વસ્તુ બને છે એ બીજા ભાગમાં આ વસ્તુ એવી જ કોઈ દિવસ પણ ન બને. કેમ કે તેનું પાણી અલગ હોય, લોકો અલગ હોય, વાતાવરણ અલગ હોય. તો કહેવાય ને જે પ્રદેશમાં આપણે જતા હોય ત્યાંનું ખાઈ લેવાનું, સરસ તો અમે હમણાં એ જ કહુંને પાછળ અમે એક લગ્નમાં ગયા હતા હૈદરાબાદ, તો ત્યાં ઘણી વાનગીઓ હતી આપણી કહેવાય ને કે ગુજરાતની ઘણી, ફેમસ ડીશેસ હતી ત્યાંના ફાફડા પણ તમને કોને કોઈને જ ના ભાવ્યા, એટલે કે બધું અલગ અલગ વસ્તુઓ છે ત્યાંનું ફાફડા અલગ તમે ગુજરાત, ના ફાફડા ખાવ તો ત્યાંનું અલગ છે ત્યાંનું તમને કહું તો અમે સો, ના ફાફડા લીધા કેટલા બધા આવેલા કે આટલા કેમ ખવાશે, અને શું અમે લોકો એ બસ ખાવાનું, ચાલુ કર્યું કે એના સાથે પેલા પપૈયાનો જે સંભારો આપે છે અરે શું કહો તમને એની વાત, તે એને જે કઢી આપતા હોય, તો ખાતા ગયા અમે લોકોને તો દસ મિનિટ મારા બધા ફાફડા ખતમ થઈ ગયા, અરે શું કે હજી મને એમનો કેવા કે, સ્વાદ હજી તો યાદ રહી ગયો છે તો, ભોજન ની તો વાત કરું તો હું પોતે એટલે કહેવાય ને કે મને આમ ખાવા, એટલો શોખ છે કે મતલબ આમ વસ્તુઓનો વિચાર કરીને વા, તો કરીને મોઢામાં પાણી આવી જતું હોય છે તો એ, એટલી બધી વસ્તુઓ વાનગીઓ છે જે આપણે એમ લાગે કે હજુ મને લાગે છે કે, મારી હજી બાકી છે. ખાવા પીવાનું કે નવું નવું શોધવાની હજી બાકી છે એમ તો નવા પ્રદેશમાં હું જયારે પણ જાઉ તો, પેલા તો હું એ જોઉં શોધું ફોનમાં, કે અહીંયા શું સારું મળી રહ્યું છે કોને વધારે લોકો, રેટિંગ્સ આપેલી છે કે ક્યાં જઈને આપણે શું ખાઈ શકીએ છીએ તો, અને એ જ હું જયારે પણ કોઈ પણ જગ્યાએ જાઉં ને હવે જેમ કે આપણેે કોઈ પણ એક, અ જાય છે નવા જગ્યાએ જ્યાં સરસ જમવાનું મળે છેમ તો, ત્યાં હું પેલા જોઈ લઉ ભોલે અમે તો દસ વાર જાસું નઈ જગ્યાએ, તો પેલા જોવુંં કે આમાંથી કઈ વસ્તુ છે જે મેં હજી સુધી નથી ટ્રાય કરેલી, જે હજુ સુધી નથી ખાધેલું આ આપણે ઘણું ટ્રાય કરી જોઈ, કેવું છે અને સાચે સારું પણ આવતું હો ઘણી વાર એ મારો કેવાય ને, કે આ મારો એક એક્સપેરિમેન્ટ થોડો ફેલ પણ થઈ જાય ઘણી વાર, કે સારી વસ્તુ ના આવે પણ આપને ખબર પડે કે આપણે શું નથી મંગાવાનું આપણે, તો એવું છે કે ભોજન ના વિશે, તો મને પણ લાગે કે બધા વ્યક્તિનો મને લાગે કે એક, અલગ પ્રકારનો સ્વાદ હોય છે બધાના કોઈને શું વસ્તુ ભાવે કોઈને શું ભાવે પણ, ભોજન તો મને લાગે છે એવું કોઈ નહી હોય કે જેમને, લાગણી નહી હોય કોઈ વસ્તુ, કોઈ કેહેવાયને કે ખાવાની કોઈ વસ્તુ પ્રતિ તો એ તમને શું લાગે, તમારી શું ફેવરેટ એવી વાનગી છે જે તમને બહુ જ ભાવે છે.
જો ભોજનની વાત કરીએ તો મને હંમેશાથી એવું જ લાગે છે કે મા, કહેવાય ને હું આટલી ભોજનની ભોજન કરતા જે ભોજનના પરિણામ છે ને એની વધારે શોખીન છું. એટલે મને ઘણીક વાર મને જમવામાં સાદું જ ભાવે છે વધારે એવું. તેલ વાળું કે પછી વધારે મસાલેદાર હું વાપરું છું એવુંને નથી વાપરતી પણ, એટલે રોજ ના હિસાબે રોજ ના લીધે હું એવું બધું નથી વાપરી શકતી અને મારા બોડીને પણ સૂટ નથી થતું. પણ મને ઘણીક વાર એવું લાગે છે કે ભોજન માત્ર ભુખને શાંત નથી કરતું તે શરીર ને શક્તિ આપે. આપે છે અને મનને પણ સ્થિર રાખે છે. એટલે જીવનને આગળ વધારવાની ઊર્જા આપણને માત્ર ને માત્ર ભોજનથી મળે છે. અને મને ઘણીક વાર હું વિચારું છું કે એક ખેડૂત જે હોય છે કેવાય ને કે, મહિનાઓ સુધી મહેનત કરે છે સૂર્યની ગરમી, વરસાદ, દ અને અનેક મુશ્કેલો વચ્ચે તે પાક ઉગાડે છે અને પછી ત્યારબાદ, ત્યાંર બાદ અનાજના એટલે, એ આપણને અનાજ એ અનાજ આપણા ઘરે આવે છે અને પછી એ જ અન્નનો દરેક, દાણું મહેનત અને આશીર્વાદ થી ભરેલો હોય છે. આજના કાલમાં લોકો સ્વાદના પાછળ બહુ દોડે છે પરંતુ અ કહેવાય ને કે આપણે સ્વાદને મહત્વતા આપીએ એટલે ક્યાંક ને ક્યાંક સ્વાસ્થ્યનું અ પાછળ રહી જાય સ્વાસ્થ્ય આપણે ભૂલી જઈએ એટલે અમે રંગબેરંગી પેકેટ વાળો ખોરાક પસંદ કરીએ. છીએ અ પણ કેવાય ને કે પર પરંતુ પ્રકૃતિ આપણને ફલ, શાક ભાજી આને. અનાજ થી દૂર થતા જઈએ છીએ એટલે સાચું ભોજન એ નથી જે માત્ર ને માત્ર જીભને ગમે છે સાચું ભોજન તો એ છે જે શરીરને પોષણ આપે છે અને મનળે શાંતિ આપે છે. અને આપણી ભારતીય સંસ્કૃતિ માં ભોજન પહેલા ભગવાન નુ આભાર માનવાની પણ પરંપરા છે. કારણ કે અન્ન માત્ર ખોરાક નહી પરંતુ કેહેવાય નહી કે અન્નપૂર્ણા માતા નુ આશીર્વાદ મનવા આવે છે. તો અ જ્યારે આપ આપણે ભોજન નો આદાર કરીએ છી ને ત્યારે આપણે પ્રકૃતિ, ખેડૂત અને સમગ્ર સ્રૃષ્ટિ પ્રત્યે પણ આદર વ્યક્ત કરીએ છીએ તેથી મને એવું લાગે છે કે અ અ આપણે જયારે જમવા બેસીએ એટલે કે ઘણીક વાર મેં જોયું છે જેમ કે તમે પણ કીધું કે તમે કેટલા ફટાફટ ફાફડા ખાઈ લીધા. એટલે હું પણ એવી જ છું પણ ધીરે ધીરે ધીરે ધીરે જેમ જેમ ભોજન ના સાઇ કોલોજી વિશે વાંચો છું સમજું છું ત્યારે મને એવું લાગે છે કે આપણે ધીમે ધીમે જમવું જોઈએ. જેટલી જરૂર હોય છે ને એટલું જ લેવું જોઈએ અન્ન નો બગાડ ન કરવો જોઈએ અને પરિવાર સાથે બેસીને જમવાનો સમય કાઢવો બહુ જ અઘરો છે એટલે કેહેવાય ને આજકાલના દિવસોમાં એ કરવું બહુ વધારે મહત્વપૂર્ણ છે. કારણ કે એક જ થાલી માં સાથે લીધેલું ભોજન માત્ર પેટ જ નથી ભરતું સંબંધોને પણ કેહેવા કે મજબૂત બનાવે છે એટલે બસ હું એવું જ કેવા માંગુ છુ કે અન્નનું મૂલ્ય ત્યારે સમજાય છે જ્યારે થાળી ખાલી હોય તેથી અન્ન નો હંમેશા આદર કરવો જોઈએ કારણ કે ભોજનમાં ત્ર જીવન નો ભાગ નથી. થી જીવનનો આધાર છે. જો આપણે આપણા ખેડૂતોની આપણે આપણા મા માવિત્રોની આપણે આપણાા કા જીવનમાં જે આપણને ભોજન મળે છે. એમનું કેહેવાય ને કે એમને ઈજ્જત કરીએ એમને માણ આપીએ ને તો ખરેખર કુદરત પણ આપણને માન આપે છે કુદરત પણ આપને રક્ષણ કરે છે મને તો એવું લાગે છે મને લાગે હું ઘણીક વાર એવું જ વિચારું છું કે ભોજન અ માત્ર ને માત્ર એવું નથી કે તમે પેટ ભરવા માટે કરો છો પણ એ તમારા મન પણ ભરે છે, તમારું ઘર ભરે છે, જેમ કી મેં પેલા પણ કીધું હતું અને તમારું જીવન પણ ભરે છે.
ચોક્કસ એકદમ સાચી વાત કીધી હોય તમે તમે જેટલું પણ બતાવીયું નહી હો એકદમ એનાથી કહેવાય નહીં કે સહમત છું મને પણ સાચે એવું લાગે કે આપણે ધીમે જમવું જોઈએ. જો એટલું જ લેવું પડે અ લઈએ તો સારું અન્નપૂર્ણા દેવી એના કારણે જ આપડા ઉપર પ્રસન્ન થાશે. એસલીસ તમારા સાથે વાત કરીને મને બહુ જ સારું લાગ્યું અને ભોજન વિશે વાતો કરીને તો સાચે મારી જે યાદોવતી ભોજન વિશે પાછી મને લાગે છે આવી ગઈ છે અને મને બધું યાદ આવી ગયું. કે કઈ રીતે મતલબ શું સ્વાદ હતો એ ભોજનનો હજી મારા કહેવાય ને કે મોમા એ સ્વાદ છે હજે પણ હાથોમાં પણ એ છે. અને વિચાર કરું છું કે હજી ફરી પાછી બે ચાર વાનગીઓ બનાવીને હું ખ ખાઈ લઉં. તો ચોક્કસ ચલો આપણે ફરી પાછા મળશું તમારું ધ્યાન રાખજો આવજો.
તમારું પણ ધ્યાન રાખજો આભાર.